કેમ છો બેન.
હલો.
કેમ છો બેન.
બસ મજામાં તમે કેમ છો.
હું પણ મજા માં છું.
અચ્છા બીજું શું ચાલે છે.
બોલો આજે આપડે કયા ટોપિક ઉપર વાત કરીએ.
બસ આજ આપણેે તો શોપિંગની કરીએ શોપિંગનું આજકાલ કેટલું બધું ચલન વધી રહુ છે.
બરાબર છે, હ ઓનલા ઓનલાઈન શોપિંગ ઉપર વાત કરીએ બરાબર છે ને.
હા બસ આજ ઓનલાઈન શોપિંગ કરીએ, ઓફલાઈન કરીએ. તો ભલો બંનેમાં કેટલું આપણને ફાયદા થાય છે. કેટલા ગેરફાયદા થાય છે. તે બસ એજ વિચાર કરીએ.
આપડે ઓમ તો ઓનલાઈન કરીએ તો આમ તો બેસ્ટ રે છે.
અ દે ઘર બૈઠા આપડે આમ તો ઓન ઓનલાઈન શોપિંગ કરીએ તો બધા કરથી સારું એમ તો.
હા એ તો તમે બરાબર કેઓ છો ઓનલાઈન જેમ આ આપડા ઓનલાઈન શોપિંગ કરીએ તો શું આપણો સમય ની પણ અહ બચત થઈ જાય છે આપ પણને ઘર બેઠા બધી વસ્તુ આપણને અહ સારી રીતે મળી પણ જાય છે હવે આજકાલ તો કેટલા બધા એપ પણ ની પડેલા છે ઝોમેટો છે બ્લિંકીટ છે તો બધી વસ્તુઓ આપણને કઈ પણ અહ એમરજન્સી માં જોઈએ તો આપણને તરત જ એ સુવિધાઓ મળી જાય જે છે ઓનલાઈન માં.
બરોબર.
અને આજકાલ ના મતલબ આવે તો છે ને આ ટેકનોલોજીના મતલબ એના હિસાબે પણ છે ને જીવનમાં મતલબ કેટલા બધા પરિવર તનો પણ આવી ગયા છે. જેમ કે હવે જો ખરીદી કરવાની હોય તો આપણને કોઈ પણ જરૂરિયાતની વસ્તુ હોય તો એ ખરીદવા માટે આપડે બજાર સુધી જવા નથી પડતું અને દુકાનોમાં હા તો આપણને શું ઘરે બેઠા જ બધું બધી વસ્તુ આસાની થી મળી જાય છે.
કરો છો ઓનલાઈન શોપિંગ?
હાલો.
હા તમે કરો છો ઓનલાઈન શોપિંગ?
હા હું તો કરું છુ ઓનલાઈન પણ કરું છુ ને ઓફલાઈન પણ કરું છુ બંનેઓ કરું છું. કોઈ વખત આપણને એવું ઘરમાં મતલબ કઈ કામ હોય કોઈ અચાનક અહ મહેમાન આવી ગયા હોય છે તો આપડે ઘરમાં પણ અહ કઈ અહ વસ્તુ આપણને રસ કઈ બનાવવુ હોય તો કઈ પણ અમુક વસ્તુ ના હોય તો આપણને તરત પાંચ મિનિટમાં અહ આપણે બ્લિંકીટ દ્વારા ઝોમેટો દ્વારા આપણે મંગાવી શકીએ છીએ તો આપણને મતલબ કઈ બી વસ્તુ હોય તો આપણું કામ જલ્દી થી સરળ થઈ જાય છે.
બરાબર છે હા એ વાત સા એ છે આપડે ઘરમાં જે આપડે બહાર ના જાય શકીએ ટાઈમ ઓછું હોય તો આપડે ઓનલાઈન શો ફિર શકેએ.
હા. એ તો છે અને ઓફ લાઈન કેવું હોય કે મતલબ ઓફલાઈનમાં તો એવું હોય કે આપડે ઓફલાઈન શોપિંગ કરીએ મતલબ હવે ગ્રાહકો હવે આહમ આમ બહાર બહાર જઈએ આપણે દુકાનમાં જઈને કોઈ બી વસ્તુ આપડે લઈએ તો આપણે શું તેને સ્પર્શ કરીને આપણે ચકાસી શકીએ છીએ કે મતલબ એ વસ્તુ કેવી છે એની ક્વોલિટી કેવી છે. એ કઈ ડુપ્લિકેટ છે કે સારા માની છે તો એ આપણને એ એ પણ એક સારું રહી છે કે મતલબ આપણે એવી બી કોઈ બધી વસ્તુ હોય તો તેની આપડે ત્યાં સૂધી મતલબ સ્પર્શ કરીને આપણે એને એ વસ્તુ આપણે લઈ શકીએ છીએ. તો એ પણ એક સારું કેહેવાય.
હા જોવા મળી જાય આપડે કે ક્વોલિટી કેવી છે જે કોઈ છે કાપડ કેવું છે અને બધી રીતે આપડે જોવા મલીએ.
હા, એજ તો વસ્તુને આપણે જોઈ શકીએ, એને સ્પર્શ કરીને આપણે એને ચકાસી શકીએ. એના રંગ કેવો છે. મતલબ એને મતલબ કેવું છે આપણે મતલબ એની ક્વોલિટી કેવી છે તે બધું આપણને ખબર પડી જાય. ઓનલાઈનમાં શું આપણને દેખ્ થઈ ગઈ હોય છે. ને આપણને મતલબ હાથમાં આવે ત્યારે કોઈ વખત ગમે છે કોઈ વખત નથી ગમતું હોય. તો એવી રીતે એમ.
સાચી વાત મારે પણ એવું થયેલું છે. હું ઘણી વાર ઓફલાઈન ઓ આ ઓનલાઈન શોપિંગ કરું. પણ ઘણી વાર એવું થઈ જાય તો જો બતાવે કેવું ઘેર આવ્યા પછી કેવું નીકળે એવું.
હમ્મ, એજ તો. હવે ઓનલાઈન કરીએ શોપ આયથીન્ગ કરે એ તો આપણે એટલે સમય નો પણ બચત થઈ જાય છે. મતલબ અ કોઈ એવું નકલી વસ્તુ મળવાની પણ આપણને અ ડાઉટ હોય છે. મતલબ કેવું કેવી આવશે? ઓનલાઈનમાં શોપિંગ તો એ પણ એવું બધું પણ હોય તો ઘણા જણા છે ને ઓનલાઈન વધારે શોપિંગ કરવાનું ઓછું શું પસંદ કરે છે.
ઘણા જણા ને ના ગમતો હોય ઓનલાઈન કરવાની શોપિંગ. ઘણા જણને ગમતી હોય. તુ હોય.
હા. ઘણા જણા ને તો એમ લાગે છે, કે ઓનલાઈન શોપિંગ કરીએ, તો શું એ લોકો સાથે ફ્રોડ થઈ જશે? કે કઈક મતલબ નકલી વેબસાઇટ થી નુકસાન થઈ શકે, એવું બધું એ લોકોને ડર હોય. છે. ઘણી જગ્
બરાબર. બરાબર છે.
હ અને આપડે એન શો શોપિંગ માં હું હા ઓનલાઇન શોપિંગ ઓફલાઈન શોપિંગ આપણે હ મતલબ કઈ પણ હોય તો આપણે બરાબર આપણે એને જોઈ શકીએ છે. એને મતલબ દુકાનદાર ને આપણે મતલબ એવી રીતે સલાહ બી લઈ શકીએ છીએ. કે આ વસ્તુ સારું છે કે નથી સારું છે કે આપને એ વસ્તુ ના બાબતમાં આપણને બધી પૂરી જાણકારી પણ આપે છે. તો એ આપણને સારું પડે છે. અને આપણેે એને સાથે આપણે મતલબ વસ્તુ પણ આપણને કોઈ વધારે કિંમત લાગ હોય તો આપણે તેની સાથે શું મોલ ભાવ પણ કરી શકીએ છે. ભાવમાં પણ વધારે ઘટાડો આમ કેવું કરી શકીએ છે.
બરાબર છે. સાચી વાત છે. તમને ઓનલાઈન ગમે છે શોપિંગ કરવાનુ?
શું કેવ?
તમને ગમે છે ઓનલાઈન શોપિંગ કરવાની એમ કઉ છું!
હા, ઓનલાઇન તો ઠીક છે આપણે મતલબ કોઈ એવું ઈમરજન્સી કામ હોય તો તે આપણું થઈ જાય છે એમ. પણ મને એમ તો વધારે તો હું ઓફલાઈન જ વધારે શોપિંગનું પ્રિફર કરું છું.
હા એ બરાબર છે.
ઓફલાઇન તો શું હમ.
બરોબર છે. આપડે જોડે ટાઈમ હોય તો આપડણે ઓફલાઈન જ કરવાની હોય.
હા એજ તો. મને એમ પણ છે ને ઓનલાઈનમાં થોડા પ્રોડક્ટસ થોડું ઓછું સમજમાં આવે છે ઘરે આપડ ઠીક છે. હવે ઘરનું કઈ વસ્તુ હોય કે કોઈ શાકભાજી હોય કે ઘરની કોઈ અ કિચન ની કોઈ સામગ્રી હોય કે તે આપડણે મંગાવવું હોય. એમરજન્સી માં તો તે તે બધું આમ ચાલે કે મતલબ તેમાં આપણો અ કામ પણ થઈ જાય છે. અને ઘર બેઠા વસ્તુ પણ મળી જાય છે.
સાચી વાત છે.
હમ્મ. તો, એટલે શું આપણે તો આમ બસ એટલા જ બસ એજ બધું આ બધા ઘરમાં બધા ભેગા બેસીને એજ વાતો કર્યા ત કર્યા કરતા હતા, કે આપણે શોપિંગ કરવા જવું છે, તો ઓનલાઈન કરીએ. તો ઓનલાઈનમાં પણ આપણને ઓછું સમજમાં આવે છે, તો દુકાનમાં જઈને શોપિંગ કરીએ તો તે સારું પડે છે એમ.
હા. હું કરું જ છું. પણ મારી જે છોકરીઓ છે, એ ઓનલાઈન વધારે ગમાડે છે. અહ વસ તો એ ઓનલાઈન કરતી જ હોઈશ અહ શોપિંગ.
પણ મને તો થોડી ઓછી ગમે છે ઓનલાઈન. હું તો ઓફલાઈન હી જ કરું છું. પણ મારે કેવું બંને છોકરીઓ છે, એ કોઈ ગમે જે કોઈ વસ્તુ આપણે ઓનલાઈનથી જ મંગાવે.
એમ જોવા હા. એમ જોવા જઈએ તો મતલબ આજના સમયમાં છે ને બંનેવ નો મહત્વ વધારે છે. ઓનલાઈન નું પણ એટલું જ મહત્વ છે, અને ઓફલાઈનનું પણ એટલું જ મહત્વ છે. કારણ કે જો આજના સમયમાં શું ઓનલાઈન અને ઓફલાઈન બંનેવ શોપિંગ તો એમ તો જરૂરી જ હોય છે. આપણને મતલબ અહ કોઈ ડેઈલી જરૂરિયાત ની વસ્તુઓ માટે ઘણા લોકો છે, ને નજી આજુ-બાજુની દુકાન હોય, તો આપણે તરત જઈને ત્યાં લઈ શકીએ છીએ. જયારે મતલબ હવે કોઈ ઇલેક્ટ્રોનિક્સ જેવી રીતે ઇલેક્ટ્રોનિક્સ, કે કપડાં, કે મતલબ કોઈ બી એવી બધી ખાસ વસ્ત તું હોય, તો એ બધું આપણે તરત જઈને ત્યાં જઈને લઈએ તો તે સારું કહેવાય છે.
એટલે છે ને, શું ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ છે. ને બંનેને પોતાના ફાયદા પણ છે. અને ગેરફાયદા પણ છે. જો આપણે જો સ કોઈ પણ વસ્તુ લેવી હોય, તો સમજદારી પૂર્વક કે આપણને જરૂરિયાત હોય તો તે રીતે યોગ્ય પસંદ કરીને લઈએ તો તે સારું રહે છે. કારણ કે જો આપણે ખરીદી કરીએ તો તેને આપણને ગુણવત્તા એમાં મતલબ શું છે, એની કિંમત શું છે તે બધું આપણને ધ્યાન પડે છે.
હાચી વાત
હમ્મ.
ફાયદા છે.
હવે આ ટેકનોલોજીના યુગમાં તો શું બધું આપણે છે ને સમજદારી અને સાવચેતી થી કોઈ બી વસ્તુ આપણે ખરીદી કરવી જોઈએ આમ ઓનલાઈન.
સાચ, હમ્મ સાચી વાત છે તમારી.
હાલો.
હા. આવે છે ને અવાજ તમારી આવે છે.
હા-હા આવે છે, બોલો-બોલો.
બસ. તો એજ બધું ચાલે છે શોપ પિંગ, હવે આવશું હમણાં તો બધા તહેવાર પણ ચાલુ થઈ જશે.
બરાબર છે હા આ અવે તહેવારો બધા ચાલુ થઈ જાય.
હા તો બસ ચ ઘરમાં આ બધા ચ બધાને શોપિંગ પણ કરવી છે. બાળકોને પણ શોપિંગ કરવી છે. ને આપણે પણ સાડીની ને એવી બધી શોપિંગ કરવી છે. કોસ્મેટિક માં અને તો એજ અવે જોઈએ કે કેવી રીતે શોપ પિંગ કરી આપણે ઓનલાઈનમાં પણ જોઈએ છીએ અને એમ પણ આ અ ઘરે કામ ફ્રી થઈ જઈએ તો આપણે મતલબ જયારે પણ સમય મળે તો આપડે બહાર પણ જઈને દુકાનોમાં જઈને આપણેે મતલબ અ જેવું જુએ તેવી વસ્તુ આપણે લઈ શકીએ છીએ.
સાચી વાત છે. આ બરાબર છે. તમારી
હાલો.
હા ફોન ચાલુ છે. આવે છે અવાજ
હા બોલો.
હ સાચી વાત છે તમારી એમ ક છું. ઓનલાઈન કરવાનું તો આમ તો ઘણા બધા ફાયદા છે.
હા એજ તો.
હા.
ઓનલાઈન શોપિંગ એટલે શું ઇન્ટરનેટ દ્વારા પણ આપણે શું આપણા આમાં મોબાઈલ છે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને વેબસાાઈટ દ્વારા પણ આપણને મોબાઈલ એપ પરથી પણ ઘણી બધી વસ્તુઓની જાણ પડે છે એવી રીતે આપણે આમ બધી શોપિંગ બધું કામ આસાન થઈ ગયું છે.
બરાબર છે. બરાબર સાચી વાત છે.
ચાલો કઈ નઈ મળી આપણે પાછા.
સારું જય શ્રી કૃષ્ણ. તમારી જોડે વાત કરવાની બવ મજા આવી છે.
હા મને પણ. ચાલો પાછા મળીએ ફરીથી.
હમ